તો મારો અવાજ આવી રહ્યો છે તમારા પર.
હા હા આવી રહ્યો છે તમારો અવાજ અમને.
આજે આપણે ભણતર વિશે વાત કરીશું જેમ કે આજના સમયમાં લોકો ભણવા માટે સરકારી કઈ સરકારી કરતાં વધુ પ્રાઇવેટ સ્કૂલમાં મુકે છે જેવું કે લોકો પ્રાઇવેટ સ્કૂલમાં મૂકતા વિદ્યાર્થીઓ જેમ કે જે લોકો પ્રાઇવેટ સ્કૂલમાં વધારે મૂકે છે જેઓ સરકારીમાં મૂકતા નથી જેમ કે સરકાર પણ પણ લોકોને આજે સારી સુવિધાઓ આપી રહી છે જેમ કે જેમ કે સરકારી હમ જેમ કે સરકારી સ્કૂલમાં લોકો આજે જે સરકાર દ્વારા મફત ચો બુક્સ કે જેમ કે નોટ્સ પેન આપવામાં આવે છે જેમ કે લોકોને પૂરતી સરકાર જેમ મળતી મળી રહી છે જેમ કે પ્રાઈવેટ સ્કૂલમાં લોકોએ જાતે ચોપડા ચોપડા ખરીદવા પડે છે જેમ કે બુક્સની કિંમત એક બુક્સની કિંમત સો થી બસો હોય છે. જેમ કે લોકો તો પણ લોકો પ્રાઇવેટ સ્કૂલમાં મુકવાની વાતો કરી રહ્યા છે. જેમ કે સરકાર દ્વારા લોકો નુ બુ ચોપડા બુક્સ જેમ કે ટીમ આપી રહ્યા છે જેવુ કે લોકો સરકારી સ્કૂલમાં પણ પૂરી સુવિધા મળી રહી છે આજની સ્કૂલોમાં લોકો સરકાર દ્વારા પ્રોત્સાહિત જમવાનું અને હા. રહેઠાણ વિશે હોસ્ટેલ કે જેવું કે હોસ્ટેલો પણ સારી છે કે આજની હોમાં જેમ પૂરી સુવિધા મળે છે જેમ કે તેમનું જમવાનું ટાઈમ ટો ટાઈમ હોય છે જેમાં આ તેમનો તેમનું બાળક પણ ધ્યાન માં રાખવામાં આવે છે જેમ કે ધ્યાનમાં રાખતા પો સરકારી સ્કૂલમાં ભણતા બાળકોને પણ હવે ધ્યાનમાં હોય છે જેમ કે તેમનું એક્ઝામ હો કે ટેસ્ટ હો કે સો લેવામાં આવે છે જેમ તેમાં લોકો આજના યુગમાં લોકો પ્રાાઈવેટ સ્કૂલ નું વધારે માન છે જેમ કે સરકારી સ્કૂલ વધતા નથી લોકો આજે સરકારી સ્કૂલમાં લોકો સરકાર દ્વારા મળતી યોજના વિશે જાણતા નથી જેમ કે સરકાર દ્વારા મળતી યોજના જાણી ખૂબ જ રાહતદાયક છે જેમ કે લોકોને વણતરમાં પણ પણ ઘણો ઉપયોગ થાય છે જેમનું બાળક પોતાને ભણવાની ભણવાનું પરિસ્થિતિ પૂરી પડી શકત નથી જેવું સરકારી ઓમાં પણ ભણવા જાય છે તેઓને પૃ મળી રહે છે જેમથી જ્ઞાન અને શિક્ષકોને. દ્વારા મળતું નાના જેમકે તેમાં શું કેવું છે.
મારે કહેવાનું છે કે જો તમે કીધું છે ભણતર વિશે વાત કરી છે ને તો ભણતરમાં એ છે કે બડા સર નોકરીને પછડી લખેલા છે. વડે કોમ્પિટિશન વધી ગયું છે સરકારી નોકરી માટે પરંતુ જો બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે તો બાળકો આગળ જઈને આગળ વધે એ માટે લોકો સરકારી સ્કૂલ કરતા પ્રાઈવેટમાં મૂકવાની વધારે વિચારે છે પરંતુ જે સરકારી સ્કૂલમાં છોકરા ભણે છે તેમને બધી જાતની રમત-ગમત બધું કરવામાં આવે છે, પણ પ્રાાઈવેટમાં શું છે પ્રાઇવેટમાં બધી જગ્યાએ એમ વસ્તુ જે શીખવામાં આવે છે તે શીખવામાં આવતુ છે પરંતુ તેને ઉપયોગમાં લેવામાં આવતો નથી. મતલબ પ્રાઈવેટ એટલે પ્રાાઈવેટ જેવું જ રહે છે જેના માટે એમ ભણતરમાં આગાડી ઉપયોગી છે પરંતુ જે સામાન્ય નોલેજ જે જરૂરી છે એ સરકારી સ્કૂલમાં વધારે મલી રહે છે અને જો તમે ચોપડાની ને એ બધી વાત કરી છે ને તો ચોપડાને એવું એમાં છે કે
તમે સરકારી સ્કૂલમાં જાશો તો તમને ચોપડા સસ્તા પડશે, પણ પ્રાઈઇવેટમાં જશો તો પ્રાઇવેટ માં તમારે બધું મોઘું પડી જશે જેમ કે
સ્કૂલ ફીસ પછી ડફ્ટર, બેગ ચોપડા એ બધું તમારે પ્રાઈવેટમાં જ લેવું પડશે અને એમને લેવા-જવા માટે આપવામાં આવતી હતી વાન એ વાનનું ભાડુ તમારા પપ પડે છે, જેથી તમારે ભવિષ્યમાં ઘણા બધા તકલીફો થઈ શકે છે જેમ કે વધારે પડતું ઉચુ અભ્યાસ કરીને તારા મા-બાપને છોડી દે છે, તેની પરિસ્થિતિ પણ ઘણી ગંભીર જોવા મળી રહી છે પરંતુ જે
સરકારી સ્કૂલ ગરીબ જે છે તે લોકો એવુ બધું કરતા નથી અને જો ભણવાની વાત કરીએ તો ભણવામાં સરકારી સ્કૂલવાળા છોકરા પણ સેમ જ બધાને રાખવામાં આવે છે અને ને પ્રાઈવેટ વાળાને પણ સેમ જ રાખવામાં આવે છે, પરંતુ જો કાંઈ બી કરુ શક તા હોય એમના માટે તો તમે કરવા માંગો છો કઈ? તો તમે અમને જણાવો.
જો તમે સ વાત તમારી સાચી છે કે જેવુ કે લોકો આજે પ્રાઇવેટ ઈ પૂર્ણ પ્રાઇવેટ જવા જેવુ છે જેમ કે લોકો આજે સરકારી સ્કૂલમાં ઘણી જગ્યાએ સરકારી સ્કૂલો બની રહી છે. સરકાર દ્વારા સાઈટ મટા સામતન સામગ્રીઓ તેઓ શાળાઓમાં આપી રહ્યા છે, જેમ કે લોકો આજના સમયમાં લોકો જો સદઉપયોગ કરી રહ્યા છે, તેમના આજના સમયમાં લોકો આજને જેવુ જ છે, સરકાર દ્વારા મળતી પી ટીચ પેનશન છે, સર વા વાંચણિયોના લેખનને નું શુ વાંચનગણા લેખનની સ્પર્ધાઓ જેમ કે પોતાનું બાળક આગળ વધે તે માટે લોકો પ્રાઈવેટમાં મુકવા માંગે છે, પણ જે સરકાર દ્વારા મળતુ ની વી ધ્યાર્થી જેમ કે, તેઓને સરકારી સ્કૂલમાં મળતી કોમ્પિટિશનો પણ ઘણી થાય છે, જેમ કોમપિટશનમાં જેમ કે ઉંચા શિક્ષણમાં, સ્પોટમાં કે જેમ કે, રમત-ગમતમાં આગળ પોયરુ છોકરાને રસ હોય તો તેમને આગળ વધારવામાં પણ તેઓ સરકારો અનેક સ્પર્ધાઓ રાખી રહી છે, જેમ કે અન કેમ કે, પ્રાઈવેટ સ્કૂલમાં તે બધી સુવિધાઓ મળતી નથી સ્પોટમાં કે જેમ કે તેઓ પ્રાઈવેેટ ઈસ્કૂલ સ્કૂલમાં મળતી નથી, જેવું સરકારી સ્કૂલમાં લોકોને અન્ય કીટો મળી રહી છે, જેમ કે રમત-ગમતના સાધનો જેમ કે જમવાનું ખ પછી રમત-ગમતના સાધનો, કપડાં પછી કોમ્પ્યુટર, અભ્યાસ. પછી વાંચનગણન લેખનમાં સ્પર્ધાઓ જેમ જે અન્ય સ્પર્ધા વિજ્ઞાન મેળો કે પછી જ્ઞાની વિજ્ઞાન ટેકનોલોજીના સાધનો પછી જેમનું ઓ ઓનલાઈન તલ. ચલી રહ્યું હોયતે, માટેની જાણકારી વધી હોય. સરકારી સ્કૂલમાં પણ મળી રહી છે, આજની સરકારી શાળાઓમાં પણ પ્રાઇવેટ જેવા જ. પ્રાઇવેટ સ્કૂલ જેવાજ કામ ચાલી રહ્યા છે, જેમ જેમ લોકો સમજતા નથી. પણ આજના સમયમાં લોકો સરકારી. સ્કૂલના વિદ્યાર્થીઓ ઘણી જગ્યાએ નોકરી કરી રહ્યા છે, જે ભણીગણીને આગળ વધી રહ્યા. છે જેમકે ઊંચી ડિગ્રી વાળુ. લઈ રહ્યા છે, જેમકે લોકોને ને ઊંચી ડિગ્રી લઈએ છે, સરકારી સ્કૂલમાં ઘણા લોકો આજના સમયમાં ઘણી સરકારી શાળાઓમાં પણ સ્પર્ધાઓ ચાલી રહી છે. તે એ જિલ્લા તાલુકા કક્ષામાંથી જિલ્લા કક્ષામાં જિલ્લા કક્ષામાંથી જોકે કક્ષામાં જેવુ કે, રમતગમતના ને જે જેમ જે જેમ જે ઘણી સ્પર્ધાઓને ચાલી રહી છે, જેવું કે આજના સમયમાં લોકો ઘણી જગ્યાએ. એ જોવો છો, કે તમે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ ઘણી જગ્યા હતો. ઉચ્ચ તક સુધી પહોંચી ગયા છે, જેવુકે ઘણી ઘણી સ્પર્ધાઓ ક કરી રહ્યા છે, જેમકે ચોમાસું કેવું છે, એના વિશે તમે જણાવો.
જો તમે અનાથશ્રમ વાળી વાત કરી છે, એ છેને તમારી વાત સાચી છે. બધી સેવાઓ જરૂરી છે. જીવનમાં પણ જે અનાથ આશ્રમમાં બાળકોને એવા અમુકદાન દાતા મળી જાય છે, જે બાળકોને માટે ચોપડા છે, બિસ્કીટ કે છે બધું અ દાન કરતા હોય છે. અને તે લોકોનું હંમેશા માટે અમુક જેટલા વર્ષો સુધી તે લોકો દાન આપ તા રહે છે. જીવનમાં તે લોકોને સારી પદ્ધતિને અને જ્ઞાન આપવા માટે તે લોકો યોગ્ય શાળાઓ અને અમુક જગ્યા એમ ચોપડા છે, બેગ છે દફ તર છે, પછી નોટબુક છે. અને તેમનું વિતરણ દર વર્ષે કરવામાં આવે છે. જે ને સરકારી સ્કૂલમાં પણ એ જ પ્રમાણે છે. એ અમુકદાતાઓ હોય છે. જે શિક્ષક લોકો નિવૃત થઈ ચુક્યા છે જેઓ રિટાયડ થઈ ગયા છે. અને તે લોકો સ્કૂલ માટે કઈ કરવા માંગતા હોય તો તે લોકો બાળકો અને છોકરાઓને માટે પુસ્તકો સ્કૂલ બેગ અન્ય પેન્સિલ, વસ્તુ, રબડ વગેરે એનું દાન કરે છે દર વર્ષે. એ લોકો નવા જે નવા છોકરાઓ આવતા હોય છે એ લોકોના માટે બેગ છે એ બધું લઈને આવે છે.
બધું આ બધું. માટે જે યોગ્ય છે એ તમે જાણી શકો છો. તેમાંથી તમે જો કોઈને મદદ કરવા માંગતા હોય તો તમે અમને કેજો અમે તે માટે તમને જાણ કરશું. કે આ સ્કૂલમાં છોકરાઓને આટલું દાન જોયતું છે તમે આ દાન કરવા માટે યોગ્ય સહમત છો મારા જોડે. તેના માટે હું તમને જાણ કરીશ આગળડી તમે કેતા હોય તો એ વાત પર તમારે શું કેવું છે?
તઈ તઈ આજની આજના સમયમાં તમે જાણી રહ્યા છો કે લોકો ઘણા કોમ્પિટીશન ઘટી જાય છે. જેમ છે ઉચ્ચ ઉચ્ચ વિદ્યા માધ્યમ વકીલ, ડોક્ટર બા વિદેશોમાં ભણતરનું ઘણું આપણા સરકારી શાળાઓ ભણતા વિદ્યાર્થીઓને ઘણા વિદેશોમાં કે એ ઉચ્ચ પ્રકારની નોકરીઓ મળી રહે છે જેમ જે સરકારીઝ શાળાઓમાં ભણીને તેમને મળી રહી છે જેમ જે લોકોન આજનાં સમયમાં લોકો અભ્યાસ કર સરકારીમાં ઘણાં ભણતા હોવા જોઈએ તેથી કારણે તેઓ ઘણું નાના અને કોમ્પિટિશનની વધાવીને તેઓ ભણ્યા જે કે સફળતા મેળવી શકે છે આજના આજની વાત કરીએ તો અમારી શાળામાં લોકો ઘણી આજે છો રિઝલ્ટ્સના રિઝલ્ટમાં ઘણો ફેરફાર લાવી શકે છે જેમ કે જેઓ કેલો જેમ કે લોકો આજનાં સમયમાં ઘણાં સફળતી મેળવી રહે છે. આજનાં સમયમાં લોકો સરકારી અ ક સરકારી સ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓને ચાલો તમને એમની આગળ વિશે વા વાત કરીએ ચાલો.
હા ચાલો ઠીક છે.